કેમ છેમાં?
હા હું મજામાં તું કેમ છે?
હું બી ખુબ જ બહુ સારું છે આજે જન્માષ્ટમી નજીક આવી રહી છે તે માટે તારા જોડેથી માહિતી લેવા માટે મેં તને કોલ વાત કરવા ફોન કર્યો.
હા સરસ જન્માષ્ટમી તો તને બી બહુ ગમે છે અને મને બી બહુ ગમે છે.
હા મારા પ્રિય ભગવાન નો જન્મ દિવસ આવે છે મને તો મારા મારા ભગવાન બહુ પ્રિય છે.
હા બરાબર છે જન્માષ્ટમી તો આપણું ખુબ જ મહત્વનો તહેવાર પણ કહેવાય ખબર છે તને?
હમ હા મને ખબર છે. જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસના તરીકે ઉજવામાં આવે છે અને તેઓ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર માનવામાં આવે છે તને એવી ખબર છે?
હા મને ખબર છે મેં આવું જાણ્યું હતું એક વખતે. હા અને હ
શ્રીૃ કૃ તને ખબર છે શ્રી કૃષ્ણ નો જન્મ ક્યાં થયો હતો?
અ હા તેમનો જન્મ મથુરાની જેલમાં દેવ કી અને વાસુદેવ ના ઘરે થયો હતો. પરંતુ વાસુદેવજી તેમને ગોકુલમાં નંદબાબા અને યશોદા માત્ર પાસે તે લઈ ગયા હતા.
હા શ્રી કૃષ્ણનું બાળપણ ગોકુલવા ખૂબ જ આનંદથી પસાર થયું હતું અને તેનાથી બાલ લીલાઓ પણ આજે બધા લોકોથી અ ગમે છે.
હા. અને તેઉ તો માખણને ખુબ પસંદ કરતા હતા એટલે કે એમને મા ખળચોર પર કેહવામાં આવે છે.
હા અત્યારે ક્યારે જ્યારે બી આપણે માખણ ભગવાનને ખવડાવીએ છીએ અને ક્યારેય બી આ માખણ જોઈએ એટલે શ્રી કૃષ્ણ પહેલાં યાદ આવે.
હા.
જન્માષ્ટમી ના દિવસે લોકો શું કરે?
જન્માષ્ટમી ના દિવસે લોકો અ ઘણા લોકો ઉત્સાહ રાખે છે પછી મંદિરો ના ભજન કીર્તન થાય છે. પછી ભગવાન શ્રી કૃષ્ણના નવા નવા વસ્ ત્રો સ્નાન કરાઈને નવા નવા વસ્ત્રો પેહરાવે છે એમનું શૃંગાણ કરે છે. પછી એમને ઝુલાઓ ખવડાવે છે અને જે રાત્રે બાર વાગે ત્યાં એમને એમનો જન્મદિવસ ઉજવવામાં આવે છે ક્યારેક ક્યારેક કોઈક કેક કાપે છે કે બધા ગરબા ગાય છે એમનું નામ લે છે.
હા બરાબર બાર વાગે ઘંધ, શંખ અને આરતી સાથે જ જન્મોત્સવ ઉજવાય છે.
હા. અને રા અને તને ખબર છે રાત્રેના સ રાત્રે બાર વાગે સમયે જન્મા જન જ જન્મ દિવસ કેમ ઉજવવામાં આવે છે?
ના એ મને નથી ખબર.
આપડે ડ રાતે બાર વાગે રાતે બાર વાગે શ્રી કૃષ્ણનો જન્મ દિવસ ઉજચવીએ ને ત્યારે આપણે કે હીંડો કોઈ બી માટલી હોય માટીની ત્યાં આપણે લગાઇયે છે. અને પછી એમાં માખણ ને દહીં ને એવું બધું ભરેલું હોય છે પછી એને નાનો મતલબ આજુબાજુનો કોઈ બી નાનો કન્હૈયો બને અને એને ફોડે અને પછી એને બધા પ્રસાદ ની જેમ ખાય છે.
હા ખાસ કરીને આ તો મહારાષ્ટ્રમાં દઈહાંડી ખુબ જ સારી રીતે ઉત્સાહથી ઉજવાય છે અને યુવાનો મળીને ઊંચે બાંધેલી હાંડી ને ફોડે છે. આ શ્રી કૃષ્ણ ના વાળપણ યાદ અપાવે છે આવું તો મેં ક્યાંય સાંભળ્યું છે.
હા સાચું સાંભળ્યું છે તે. અને ક્યાંક ક્યાંક તો દહી હાંડી ફોડવા માટેનું જે ર ત્યાં કઈ ર મહોત્સવ બી થાય છે અને ત્યાં કો અ કો પ્રતિયોગતા બી રાખે છે ત્યાં જીતવા માટે પ્રાઇઝ બી હોય છે તમારા ઘરે જન્માષ્ટમી કેવી રીતે ઉજવાય છે
અમારા ઘરે તો જન્માષ્ટમીમાં ઘર સાફ કરીએ પછી સુંદર સજાવટ કરીએ પછી લડ્ડુ ગોપાલ નવા કપડા પહેરાવીએ જુલો સજાવીએ પ્રસાદ માં પંચામૃત મીઠાઈ અને ફળ ધરાવીએ
હા અમારા ઘરે પણ આખો પરિવાર સાથે મળીને પૂજા કરે પછી સાંજે ભજન ગાવા પણ ભજન ગાવાનો પણ એક કાર્યક્રમ રાખીએ છીએ
હા જન્માષ્ટમી આપણને શું શીખ્યું
જન્માષ્ટમી આપ આપને એ શીખ કે શ્રી કૃષ્ણના જીવન માંથી આપણને ત્ય ધર્મ પ્રેમ કર્તવ્ય અને મુશ્કેલી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ આપને હિંમત કેવી રીતે રાખવી જોઈએ એ આપણને શીખવાડે છે
હા અને ભગવદ ગીતામાં પણ લખ્યું જ છે કે તેમણે કર્મનુંું મહત્વ સમજાવ્યું છે અ કે એ આપણા ફનની ચિંતા કર્યા વગર સારું કામ કરતા રહેવું જોઈએ
હા આજ આજના સમયમાં શ્રીકૃષ્ણના વિધ વિચારો ખૂબ જ ઉપયોગી હોય છે આજકાલની આજકાલની આજકાલની જે પેઢીઓ જે બદલાઈ ગઈ છે એના શ્રીકૃષ્ણનું મહત્ત્વ જે છે એ લેવું જોઈએ.
હા બિલકુલ સાચું કે જન્મા્ટમી માત્ર તહેવાર નથી પરંતુ જીવન જીવવાની સાચી દિશા તંવાનો પવિત્ર દિવસ પણ છે
હા આ આ દિવસે બધા એ સાચી રીતે અને પ્રેમ ભાવથી જ શ્રી કૃષ્ણના શ્રી કૃષ્ણ ભગવાન ના ત્યાં નમન કરવું જોઈએ એમને એમના ત્યાં બેસીને ભક્તિથી ગીત ગાવા જોઈએ
હા અને આમ આમ જોવા જઈએ ને તો જન્માષ્ટમી નું મહત્વ કહેવામાં આવે ને તો જન્માષ્ટમી ને હિન્દુ ધર્મ નો ખુબ જ પવિત્ર અને આનંદમંદ તહેવાર કહેવાય કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ થયો હતો અને દર વર્ષે શ્રાવણ વ તો તો આઠમ ના દિવસે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં ધર્મ અને ન્યાય નો માર્ગ બતાવ્યો હતો. અને પછી તેમણે ભગવદ્ ગીતા દ્વારા કર્મયોગ ભક્તિ અને સદાચાર નો ઉપદ્દેશ પણ આપ્યો હતો તને ખબર છે.
હા મને ખબર છે શ્રી કૃષ્ણ ભગવાને ગીતો પદે જ બી લખેલું છે. છે જેમાં બધાને બધા બધા માણસોને શીખવે છે કે આપણે જીવનમાં શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ.
હા તેનાથી આપણને એવું શીખવા મળે કે જીવનમાં સત્યનોો સાથ આપવો મુશ્કલીઓ માં હિંમત ન હારવી અને હંમેશા સારા કાર્યો જ કરવા જોઈએ.
હા આપણે સામે કોણ છે શું છે એ બધું જોવું ના જોઈએ તો આપણે શ્રી કૃષ્ણ ની વાત થી આપણેે બધાને કંઈક ના કંઈક શીખવું જોઈએ અને એને આપણા જીવનમાં ઉતારવું જોઈએ.
હા અને એ દિવસે આમ જન્માષ્ટમી નો તહેવાર આમ પ્રેમ ભક્તિ અને તા નો અને આનંદ નો સંદેશ પણ આપે છે. કે આ દિવસે આપણેને સારા સંસ્કાર અપનાવવા અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા. રાખવાની પ્રેરણા આપે છે તેથી જન્માષ્ટમી આપણા જીવન માં વધારે મહત્વની કહેવાય છે.
હા પણ શ્રી કૃષ્ણનું નામ લેતા જ બધાના મનમાં પ્રેમ ભાવ ઉભરી નીકળે છે હું તો જ્યારે બી પછી ભ શ્રીકૃષ્ણને જોવું ને ત્યારે. મને એમના પ્રત્યે પ્રેમ ભાવ ને બધું આઈ જાય છે.
હા અને આજના સમયમાં આપણામાં જન્માષ્ટમી નું ખુબ જ મહત્વ છે કે આ તહેવાર આપણી ભારતીય સં સંકૃતિની પરંપરા અને આધ્યાત્મિક મૂલ્યો સાથે જોડે છે. પરિવારના બધા જ સભ્યો સાથે મળીને આ તહેવાર ઉજવવાથી પ્રેમ અને એકતા પણ વધે છે.
અમારા અહીંયા હ આ વ આ વર્ષે બધા. બધા બધાના ઘરે ઘરે એક એક ઘરે. તે જ દહી હાંડી ફોડવામાં આવે છે અને જન્માષ્ટમી ઉજવવામાં આવે છે અને જ્યાં જ્યાં મોટી મોટી સોસાયટી હોય ત્યાં બધી. બધી બૈરાઓ મળીને ભજન ગાય છે અને કીર્તન કરે છે. કોઈક કોઈક કોઈક કોઈક ના ત્યાં તો નાટક પણ કરે છે કે. કૃષ્ણ ભગવાન પેલા આવી રીતે કરતા હતા એમની જે. બાળ લીલા હતી એ બી દેખાવામાં રચના કરવામાં આવે છે.
હા તેથી જન્માષ્ટમી એમ કેવા જઈએ આપડી તો જન્માષ્ટમી માત્ર એક ધાર્મિક તહેવાર નથી પરંતુ જીવવાન જીવવાની એક સાચી દિશા બતાવવાનો અને સારા સંસ્કાર આપ તો સમાજનો પ્રેમ શાંતિ અને ભાઈ ચારાનો સંદેશ ફેલાવતો હોય. એવું એક મહાન તહેવાર પણ કેહેવાય.
હા સાચી વાત છે આ વાત મેં તને જેમ કીધું જે. ઘરે ઘરે ઉજવાય છે તો હરેક ના પ્રત્યે ક્યાંક ને ક્યાંક શ્રી કૃષ્ણ ના પ્રત્યે ક્યાંક પ્રેમ ભાવ છે અને કોઈ બી આમ ધર્મ ને એવી રીતે અ ભેદભાવ રાખ્યા વગર બધા સાથે ઉજવે છે અને કોઈ બી કટાશ હોય એકબીજા પ્રત્યે તો એ બી ભૂલીને એક સાથે મળીને જન્મ દિવસ ઉજવે છે.
હા અને જન્માષ્ટમી નો એક મહત્વ સંદેશ એ પણ છે. કે કોઈ પણ કાર્ય અને ફળની અપેક્ષા રાખ્યા વગર તેને નિષ્ઠપૂર્વક કરવું જોઈએ. આ સંદેશ ભગવાન શ્રી કૃષ્ણ એ ભગવદ્ ગીતા માં સમજાવ્યું છે. કે જો દરેક વ્યક્તિ આવ. વિદેશ પોતાના જીવનમાં અપનાવે તો સમાજમાં શાંતિ પ્રેમ અને સુખ વધે.
સાચી વાત છે બધાએ આ નિયમ તો આપડે. આ કંઈક ના કંઈક તો શીખવું જોઈએ મેં તો હું હંમેશા એમના એમના માર્ગે જ. ચાલુ છું શું તું આ બધું. ની વાતો જા જાણીએ છે તો એના એમના માર્ગે ચાલે છે.
હા મને તો એમના પ્રત્યે બહુ જ શ્રદ્ધા છે. અને તને ખબર છે કે આજના કળિયુગમાં પણ જન્માષ્ટમીનું મહત્વ વધી ગયું છે. કારણ કે તે આપણને સારા સંસ્કાર વડીલોનો આદર. પ્રામાણિકતા જવાબદારી અને માનવતા જેવા ગુણો અપાવવાની પ્રેરણા આપે છે.
સાચી વાત છે આપણે પો આપણા આપણા વડીલ. લ ઘ્ય ધ્યાન બી રાખવું જોઈએ અને એમનો આદર સત્કાર બી કરવો જોઈએ.
હા આ તહેવાર માત્ર ધાર્મિક તહેવારની ઉજવણી નથી પરંતુ જીવન એક યોગ્ય દિશા આ તો સકારાત્મક વિચારધારા વિકસાવતો એક પર્વ છે.
હા અને શ્રી કૃષ્ણ નું નામ લઈએ તો આપણને એમની મોર પીછનો સૌથી વધારે આમ ખ્યાલ આવે.
હા અને તને ખબર છે શ્રી કૃષ્ણ ભગવાન નું દ્વારકામાં જે મંદિર છે. કે તેમાં બહુ જ સુખ છે લોકો આ મોટી સંખ્યામાં- ત્યાં દ્વારકા જવાનું વધારે પસંદ કરતા હોય છે. જે શ્રી કૃષ્ણના મોટા ભક્ત હોય છે જેમને એમના પણ બહુ જ શ્રદ્ધા હોય- એ દ્વારકા તો જરૂર થી જાય-
હા લોકો લક ડાકોર બી જાય છે અને સૌ- ઉથી વધતોો આનંદ- આનંદ મળતો હોય તો ગોકુળ મથુરા અને વૃંદાવન બી જાય-
હા વૃંદાવન અને તને ખબર છે કે- અ ડાકોર એક રણછોડ રાય નું મંદિર છે કે જ્યાં- તમે જે જે આપ કરવા જાવ- આ યાત્રા કરો તમે જે વડીલો કરતા હોય છે યાત્રા- એ આખી યાત્રા પૂર્ણ થાય પછી તેમને ડાકોર દર્શન કરવા આવવું જ જોઈએ- ત્યારે જ એમની યાત્રા સફળ થાય તેવું માનવામાં આવે છે. કે બધી જગ્યાએ દર્શનો કર્યા પછી- તમે ડાકોરમાં દર્શન કરો તો જ તમારા દર્શનામ શ્રેષ્ઠ ગણાય-
તો સાચું કયો મને તો આવી ખબર નહોતી સારું થયું તે મને જણાવ્યું-
હા હા જરૂર જરૂર-
હવે આગળ મારે કઈ માહિતી લેવી હશે વધારે તો હું તને ચોક્કસ કોલ કરીશ-
હાા સારું સારું જ શ્રી કૃષ્ણ-
જય શ્રી કૃષ્ણ-